હલ
હલો.
કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજા?
શુ કરે
બસ કઈ નઈ કામ કરીને બેઠા
પતી ગયું કામ
બસ પતી ગયું તમારું
બસ પતી ગયુ અમારું પણ
બરાબર
શું કરે કાલે જેવું જાય
હા મારું કોલેજ ચાલુ જ છે ને
બરાબર તો હમણાં નથી જતી
અરે હમણાં મને વેકેશન છે થોડાક દિવસનું એક્ઝામ હજી ત્રીસ ના પતી છે
હા બરા
ને પાછી તેર થી કોલેજ ચાલુ એ થઈ જશે હા ટ્યુશન ચાલું થઈ ગયું છે પણ મેં હમણાં થોડાક દિવસ બહાર આવી છું એટલે હમણાં નહીં જાઉં
અચ્છા બરાબર કેટલા દિવસ નું વેકેશન હોય હા અમારી કોલેજ ચાલુ થઇ ગયેલી
અ મારે છે ને એમ તો વેકેશન બહું ઘણા દિવસનુ હોય છે પણ એક્ઝામ હમણાં લેટ હતી ને એટલે થોડોક જ વેકેશન પડ્યો છે
હમ બરાબર અમારી કોલેજ પણ ચાલુ થઇ ગયેલી
હવે કયા સેમમાં આયા
મેં પાંચમાં સેમમાં
બરાબર
તારૅ તો ફસ્ટ ઇયર ને
ફર્સ્ટ યર કમ્પ્લીટ થયું સેકન્ડ ઈયરમાં આવી
હા બરાબર કેવી ગઈ એક્ઝામ
એક્ઝામ તો સારી જ ગઈ છે
બરાબર શું કે બીજું કેવું ચાલે
બસ જો સવારના મે છે ને મારી કોલેજ ચાલુ હોય તો સવારના વહેલું જવાનું સવારના ટ્યુશન હોય સાંજે સાડા અગિયાર થી કરીને સાંજ સુધી ટ્યુશ કોલેજ હોય અમારું
બરાબર
ને પાછું અપડાઉન કરવાનું હોય
હોસ્ટલમાં નઈ રેવાઈ
હોસ્ટેલમાં છે ને અમારે અહીયા એવું કે કે સમરસમાં એડમિશન જોયે હમણાં ના જડે બાર એક ટ્વેલ્થ કમ્પ્લીટ હોય તો જ જડે મેં હાજી ગ્રેજ્યુએટ ના કેવાવ મેં ટેન્થ પછી કર્યું છે તમે ક્યાં રહ્યો
એમ ને વલસાડ
બરાબર
પણ અપડાઉન જ કરવા પડે
હ તમારું છેલ્લું વર્ષ એટલે ઇન્ટર્નશીપ નેવું હશે ને બધું હા
હા હા હમણાં- તે ઇનશીપ છે. ત્યા તો ઘરે બહુ લેટ આવટી હશે ને એમ ક
હા હું સવારના ચાર વાગે મીન્સ કે છ પોણા છ વાગે બસ માં જાઉ ને સાંજે પાછી નવ વાગે ઘરે આવું નવ સાડા નવ થઈ જાય.
અચ્છા, બરાબર. બહુ જ લેટ થઈ રહી તો તો. ના ના માર તો ઘરથી નજીક જ છે હા.
બારબર.
પંદર વીસ મિનિટ નો રસ્તો છે કોલેજ નો.
તો તો વાંધો ના આવે.
હા. અમારે તો અહિયાં નજીક જ એટલે થોડો પણ વાંધો નહી આવે.
એજ ને હમણાં વરસાદ પડે એટલે રજા હશે ને?
હા, વરસાદ પડ્યા કરે એટલે રજા આપે છે કોલેજમાં.
હા, તે અહિયાં તો જોયું મેં બહુ વરસાદ છે.
તું આવ વલસાડ કોઈ દિવસ.
મેં હવે હમણાં નહી બીજા બીજા વેકેશનમાં જોઈસ અવાસે તો.
અહ બરા
હા.
આવતો હશે ને ક વરસાદ?
અહિયાં કચ્છમાં તો નથી.
ગરમી પડે ત્યાં?
હા.
અ
એટલી ગરમી હોય ને કે બેસાય જ નહી એ.
અહિયાં ડબ્બો ફૂલ વરસાદ છે.
એવું?
હા.
અમારે અહિયાં છે ને જરાય ન. અચ્છા અમારે અહં તો તાપ જ છે એક બી વાર વરસાદ નથી પડ્યો.
તે આવેવે ધીમે ધીમે પડશે.
હમ.
શું કે બીજું?
બીજું ઘરે બધા સારું?
બધા સારા, તાર ઘર
બરાબર, હા બસ બધા સારા.
બરાબર, જમવાનું થઇ ગયું?
ના હજી હવે બધું કામ કરીને બેઠી જ છું હજી. હવે કરીશ.
અચ્છા, બરાબર.
તમારું થઈ ગયું?
બજું હા ગયું.
આટલું વેલું?
હા.
બરાબર.
બધું કામ કરીને ફ્રી ચી જવાનું.
બરાબર. બસ તે હવે અમે પણ રસોઈ બસોઈ બનાવશું.
શું?
હવે અમે બી રસોઈ બનાવશું થોડીક વાર માં
હા
તમે લોકો વેલા
વાગે જમે હા અમે વેલા જમી લઈએ
બરાબર
તમે કે વાગે જામે
અમારું તો કઈ નક્કી ના હોય એક દોઢ વાગી જાય
બરાબર
હમ
અમારું પણ એવું જ હતું બરાબર થઈ ગયું
હા તમારે કોલેજ વેલું જવાનું હોય એટલે પછી તમારે વેલું જ બધું કરવું
હા ટિફિન એવું લઈ જવાનું હોય ને
હમ
એટલે વેલું જ બનાવી દઈ
બરાબર
કોલેજ નો ટાઈમ શું છે?
મારો સાડા અગયાર કે બાર વાગ્યા થી સાંજ સુધીનો સાડા પાંચ
બરાબ
તમારો પણ એજ છે ને
અમારો પોણા એકથી આ પિસ્તાલીશ
અચ્છા
પણ હમણાં તો લેક્ચર બો ખાસ લેવાય ની એક એક બે બે લેવાયા કરે
છેલ્લા છેલ્લા યારમાં આવું જ હશે બધું
હા એવું જ એવું જ લાસ્ટ યર માં
હમ અમારે તો બધા લેક્ચરમાં જવું જ પડે ને હોય જ બધા લેકચર
અમારામાં તો મેમ જ નહીં આ
એ એવું કેવું બધા એમ જ નહી આવે
આવે બટ બો ઓછા એમ
અચ્છા પેલા બીજા સેમાં યરમાં તો હશે ને બરાબર
હા પેલા સેમ મા તો બો મસ્ત બધા જ લેક્ચર લેવા આવે
બરાબર
લાસ્ટ યર માં એવું જો હોય કોઈ લેક્ચર લે નઈ અને કોઈ લેક્ચર અટેન્ડ પણ નહી કરવા આવે
એ તો એવું જ હોય છેલ્લા વરષમાં
હા તે પણ પડે
જે હોય તે ભરી આવાનું
હા એજ અમારે પાછી રજા બી બો આવશે એટલે ભરવું જ પડે
હમ પછી નઈ જવાય
હા અને વરસાદમાં કેટલી રજા આપી દેય
હા અમારે ત્યાં તો વરસાદ હોય તો મે મેં ઘરેથી જ ના જાઉં
હા તમારે તો અપડાઉન જ નઈ ત્યાં જઈને અટકી ગયા તો
હમ બસ બી ના
હા પાછુ ત્યાં જઈ ને અટકી ગયા તો
એજ
એના કરતા ના જાય તે સારું
હમ ને ટ્યુશન હોય તો ટ્યુશન નો અમે ગમે એમ કરી લઈએ
હા ટ્યુશન તો એમ પણ ગમે એમ થઇ જાય
હમ ને ટ્યુશનમાં જેટલું કોલેજમાં એટલું આપણેે ના શીખી ને એટલું ટ્યુશનમાં આપણા ઉપર બધું એમ વધારે હોય
હા
કોલેજ માંં એમ એય કોઈ ધ્યાન ના દે
હા ટ્યુશનમાં ધ્યાન આપે બધા
હા ને અમારે તો ના જાય ને તો પેરેન્ટસ ના નંબર બી ગ્રુપમાં છે ગ્રુપમાં મેસેજ જ કર દે સર
અચ્છા બરાબર એ સારું પણ
હમ
કો ટ્યુશન દુર છે ત્યાંથી
ટ્યુશન મારી કોલેજની એક દોઢ કિલોમીટર દૂર છે એમ ભૂજમાં
એ બરાબર
હા
એટલે ટ્યુશન પણ ત્યાંથી પડી જાય
હા સવાર અમે વેલી એટલે જ નીકળું છું ને પોણા છ વાળી બસ માં મને પહોચતા પોણા બે બે કલાક જેવા લાગે ભુજ
તો પછી ઘર થી સામા જાય
બસ
એમ નઈ ઘરે થી નીકળે ત્યારે સામા જાય
ત્યારે મારે પગે જ જાવું પડે ને સવારે એટલું વેલું કઈ રીક્ષા ના હોય પણ ઘરે પણ કોઈ ના ઉઠ્યા હોય એટલા વેલા
હા એ તો છે સવાર છ વાગ્યા માં કોણ
હા ને એટલું બધું દૂર નથી સ્ટેશન એટલે વાંધો ના આવે
નજીક જ છે સ્ટેશન
હા
હા તો પછી બરાબર ત્યાંથી પછી બસ માં
હા પછી બસ માં ને સાડા આઠ નું ટ્યુશન હોય એટલે જલ્દી જલ્દી પહોંચવું પડે
હા બીજી બસ આવતી હશે ને પણ
બીજી બસ એક પોણા છ વાળીમાં મે જાઉ બીજી એક સાડા છ વાગે હોય
હા એમ ટ્યુશન નો ટાઈમ કેટલા વાગે હોય
સાડા આઠ
એટલે તો ત્યાં પહોંચી જાય ને
હા ત્યાં સુધી પહોંચી જાવ
બરાબર